કેમ છો બેન?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કરો છો?
બસ કાંઈ નહીં. હમણાં જો થોડું ઘણું ઘરનું કામ કર્યું છે, હવે તમે-તમે-તમે શું કરી રહ્યા છો?
બેન એક વાત કેવાની છે, ન નવરાત્ર્રી આવી છીએ. વીસ દિવસથી બાકી છે.
હા નવરાત્રીમાં હ બહ મજા પડે નવરાત્રી આમાં તો. અમ આપણે માતાજી માતાજી ની આપણેે આરાધના કરીએ નવરાત્ર્રી આવે આવે છે અને અ કેટલુ મ ઉમંગ ગરબા કરવાની કેટલી મજા પડે અલગ અલગ કપડા ચોરી દાંડિયા રમવાનું.
એકદમ સાચું થયું એ ચનિયાચોલી એવમ દાંડિયા છે. બચપન ની નવરાત્રી યાદ આવે છે?
હા મમ્મી ની ચનિયા ચોળી પહેરીને આપણેે આંગણ માં રમતા હતા જ ને?
એકદમ સાચી કરી બેન. ડઢોલ વાગે, તાલી વાગે, રાત્રે બારા વાાગ્યા સુધી, ગરબા ખેલે છે.
આ વખતે કેવા ગરબા જોશો? ક્યાં જશો ગરબા રમવા ગ્રાઉન્ડ વાળામાં કે સોસાયટીમાં?
અ બેન સવાર સોસાયટીમાં ગરબા. રાતે તે ગ્રાઉન્ડમાં ધમાલ કરે છે.
હા, ગરબા ગરબા એટલે શું?
બેન ગરબા એટલે ગર્ભદીપ મીઠી ના ગરબામાં દીપો. એ માતાજીનું પ્રતિક છે, ઓર બેન ગરબા શું ખેલે છે?
હા. જોઈએ તો ગોળ ગોલ ફરીને જીવનનું ચક્ર જન્મ અને મૃત્યુ-જન્મ. એવું દાંડિયા એટલે દુર્ગા માતાના હાથમાં આપણે હથિયાર જોઈએ તો બુરાઈ અને અચ્છાઈની જીત હોય ને બુરાઈ ઉપર અચ્છાઈની જીત. એવો મતલબ ટ્રેડિશનલ એનું મહત્વ છે.
એકદમ સાચી વાત થઈ બેન આ વખત કેવી જાણ્યા લવી?
ચણિયાચોળી ચણિયાચોળી તો બાંધણી બાંધણીની પડી છે, લાલ પીલા અને લીલા રંગની. નવી લાવવાની છે એક અમારે લાવું છે એક હોળી. કચ્છી ભરત વાળી નથી હોતી એવી લાવી છે એક.
ઓ સાચું થયું, હું પણ ચોલીમાં જરીનું કામ દુપટ્ટામાં કિનારી ઓક્સિડાઝ જ્વેલરી પણ લીધી.
અરે હા તમે તો ફૂલ તૈયારી કરી રાખી છે.
એકદમ થયયું ને, તો બહુંત પસંદ છે. રબ ઘરબારો તહાર એ નવરાત્રી તાર
મને પણ નવરાત્રી બહુ ગમે છે હા. આ જુઓ ને અ શું આપણેે બજારમાં બહુ ગરદી ચાલી રહી છે હમણાં નવરાત્રી ના નવા-નવા કપડા લેવા બધા લોકો આમ બહુ જ ગર્દી ચાલી રહી છે.
એકદમ સાચું થયું એ નવરાત્રીના નવ દિવસ નો રંગ યાદ છે ને તમે?
હા, હા બેન યાદ છે પેલો દિવસ પીળો. અ પછી બીજો દિવસ લીલો. ત્રીજા દિવસે ભૂરો, પછી ચોથા દિવસે નારંગી. પાંચમા દિવસે સફેદ શાંતિનું પ્રતીક અને છઠ્ઠા દિવસે લાલ એ શક્તિનું પ્રતીક પછી સાતમા દિવસે અ નીલો. અ આઠમા દિવસે ગુલાબી. અને નવમાં દિવસે જાંબલી, જાંબલી એટલે રાજસીહનો પ્રતિક.
એકદમ સાચું થાય એવું. મને બી નવરાત્રીના નો દિવસના એર હું દરરોજ એ રંગનું પહરસુ
અ તમે નવરાત્રીમાં કયા ગીતો વાગે એટલે બો ગમે.
અમે ઢોળ ડોલીડા નાગલો. મેહદી સોનલની સોનલ જૂના અને નવા બંને.
હા અને લાઈવ ઓલું લાઈવ ઓર્કેસ્ટ્રા નથી હોતું ઓલી અ એક ગીતો ગાવે એમાં ઢોલ શરણાઈ, તબલા એવું બધું વાગે. ઈ પણ બો ગમે નય આપોઆપ આપણા પગ ઊઠી નાચવા માટે
ગરબા વગર ઢોલ અધૂરો છે ન?
હા, બિલકુલ દાંડિયા કેવા લાવ્યા તમે.
દાંડિયા તમે કેવા લાવ્યા?
હું તો રંગીન એકદમ ઉપર આપડા શીશા અને ઘૂઘરા ના લાગતા હોય એવા લાઇ છું રાત્રે એમ ટકરાય એટલે ટક ટક વાજે એવા.
અરે તો તો બો જ અ સરસ દાંડિયા લાયા છે. પણ છોકરા છોકરી જોડીમાં દાંડિયા રાસ આવી જવો ફેરો ફેરો પર તમે બોહત ગમે છે ન?
હા. અને વચ્ચે વચ્ચે જય માતા દી, જય માતા દી એવો નારો લગાવે એ પણ બો ગમે ની.
એકદમ સાચું થયું. આપણી સોસાયટીમાં છોટો ગરબો થાય છે, યા મોટો ગરબો થાય છે.
અમારી સોસાયટીમાં તો ગરબા ઓછા થાય અહિયાં થોડું એવું છે એકતા નથી બધા માં. આમ પેલારે થતી તી એવું એવું થતું નથી અવે તો. હા પણ તો એ જો મ બધા પરિવાર વાળા બધા દાદા, દાદી બધા એવું વરસાદ વાંટે પછી એમાં અને ગ્રાઉન્ડમાં મોટો ગરબો હોય ને તો બો મજા આવે એમ. હજારો લોકો ત્યાં આવતા હોય અને હજારો નય પણ એમ એટલે. સોસાયટી ના વડીલો વધારે ને એવું બધું આવતા હોય તો બો ગમે પણ એવું છે નથી હવે. હાલો.
તમે પ્રેક્ટિસ શરુ કરી દીધી ને? બેન તમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી કય? હલો. બહેન મારી અવાજ આવી તી? તમે પ્રેક્ટિસ સુરૂ કરી દીધી?
યુટ્યુબ પર સ્ટેપ જોઈ-જોઈ ને હલો અવાજ નથી આવતી?
હા હા આબ અવાજ આવતી ટ્રાય કરને.
હા, જો ને યુટ્યુબ પર જોઈને જોઈને નવા-નવા સ્ટેપ આવે છે, જોઈને. ત્રણ તાળી, ચાર તાળી, છ તાળી એવા બધા જ સ્ટેપ. આપણે સરખી રીતે થોડા થોડા પ્રેક્ટિસ ચાલે છે.
એકદમ સાચું કીધું.
હા. બિલકુલ. અને નવ દિવસે માતાજીને શું અલગ-અલગ પ્રસાદ ચડી. મજા આવે ની.
અને ચોથો ફલ ચડાવે અને સાત દિન તો.
બિલકુલ સાચું કહો છો, તમે. આપણે ગરબાથી વજન પણ ઓછું થાય છે, નહી આપણે રોજ રોજ ગરબા કરી એક કલાક કેટલી પાંચસો કેટલી જેટલી આપડી કેલોરી બન થઈ જાય છે, આપડે ગરબા કરીએ રોજ એટલે હાથ, પા પગ, કમર હાથ બધું જ એ ડોક્ટર પણ કહે છે કે ગરબા તો કરો એમ, એનાથી થોડું વજન ઓછું થાય.